કેમ છે મજામાં મિત્ર?
હા મિત્ર. તમે કેમ છો મિત્ર?
મજામાં. મિત્ર
તમને કંઈ પ્રોબ્લેમ છે? કંઈ તકલીફ જણાવવા માંગો?
ત્યાં આપણે વલસાડમાં પાણી ભ ભરાઈ ગયું હોવાથી.
હા મિત્ર. ત આપણે પુરનો નિકાલ કર કરા.
હા. હા આપને પૂર પૂરનો નિકાલ કરવામાં. એ કરવું જોઈએ. જેથી કરીને આપણો રસ્તો રસ્તો બધો. પાની ભરાઈ ગયું ગયું હોવાથી એની કઈક ગટર તો સાફ કરવા જોઈએ. જેથી કરીને કર્મચારીને આપ કર્મચારીઓને એ આપને સમસ્યા ઉકેલ મળવાથી
હા મિત્ર તે મેં તમને પૂર વિશે તમને થોડુંક જણાવું. પૂર એક કુદરતી અને માનવ સર્જિત આપત્તિ છે. જેમાં સામાન્ય રીતે સુકી રહેતી જમીન પર. ભારે પ્રમાણમાં પાની ફરી વળે છે. પૂરના મુખ્ય કારણો. જે અતિ ભારે વરસાદ અને ટૂંકા સમયે માં ચોમાસા દરમિયાન ખુબ વધારે વરસાદ પડવો. નદીમાં ઘોડાપુર, નદીની પાણી સમ સમાનની ક્ષમતા કરતા પાણીના આરો વધી જવો, ડેમ કે બંધ તૂટવો. ઉપર આસમા ભારે વર્ વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવા પડે, અથવા ડેમ તૂટી જાય. દરિયા, તોફાન, વાવાઝોડાને કારણે દરિયાને મોજાને કિનારે. સ્થળોમાં પાણી ભરાઈ જવું. શહેરમાં વરસાદી પાણીની કમી, યોગ્ય વ્યવસ્થા ન હોવી. એવા બધા મુખ્ય કારોના કારણે આ પૂરની અસ સરો સર્જાય છે. એનાથી અ ઘણા જીવનમાં ઘર, વાહનો. ઇન્ફ્રાટ્રક્ચર ને ભારે નુકસાન થાય છે. ખેતન ખેતુને નુકસાન પાક ધોવાઈ જાય છે, જમીન ધોવાણ થાય છે. અને મિત્ર જોઈએ તો રોગચાળો પણ બહુ ફાટી આવતો હોય. પૂરના આશરેલા પાણીથી મચ્છર અને દૂષિત પાણી દ્વારા કોલેરા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે. આ રોગો ફેલાવાના કારણથી લોકો ઘણા બધાં મોટા સમયમાં બીમાર પડતા હોય છે. અને તેની સારવાર કરવા માટે. બહુ નુકસાનકારક થતું હોય છે બધા લોકોને અને આના થી આપણે રસ્તાઓ ના પુલ ધોવાઈ જાય, વાહન વ્યવહાર. ઠગી જઈ, ઇન્ટરનેટ ખોવાઈ જાય. એ બધી મોટી મોટી સમસ્યાઓ આ પ પૂરના કારણે ઉભી થતી હોય છે.
હમ.
પૂરને સમય રાખવાની સાવચેતી જ. જેમાં રેડિયો કે ટીવી કે મોબાઈલ પર હવામાન ખાતાની સૂચનાઓ પર નજર રાખો. જેનાથી તમને બધી એક એક મિનિટની જાણકારી મળે. એ માટે આપણે રેડિયો ટીવી કે મોબાઈલ પર પૂર વિશે જાણકારી હેઠળ મુજબ કાર્ય કરવું જોઈએ. પીવાનું પાણી સ્વચ્છ સૂકો નાસ્તો અને ટોચ ફસ્ટ એડ કીટ અને જરૂરી દવા ત્યાર રાખો જે આપણે દવાઓ આપણી સાવચેતીથી રાખવી જોઈએ. જેનાથી આપણે કોઈ બી દિવસ તકલીફ માં પડી તો એ આપણને કામ આવે એના માટે આપણે કિંમતી સામાન માટે વોટરપ્રુફ બેગ સુરક્ષિત રાખવાનો જેથી કરી પૂરમાં આપણે ફસાઈ જાય તો ભી આપણો સામાન ને નુકસાન નહિ પહોંચ જે શકે એ માટે આપણે એક વોટરપૂફ બેગ રાખવો જોઈએ. કુલ
હા મિત્ર આપને પૂર વિશે બી ની આપણે પૂર વિશે સાવચેતી રાખવી જોઈએ.
હા તેમાં આપણે જોઈએ તો નીચાન વાળા વિસ્તારમાં સુરક્ષિત સ્થળે જતા રહેેવું જોઈએ જેથી કરી આપણે જીવનને માલ સામાન્ય નુકસાન ના પહોંચી શકે. અને વહેતા પાણીમાં આપને વાહન ચલાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જેના કારણથી આપણે એક જગ્યાએ જગ્યા રહી રહીને આપણે જીવન જોખમને બચાવી શકીએ અને આપણે માલ સમાન ને પણ બતાવી શકીએ એ માટે આપણે એક સારી સુરક્ષિત જગા ઊચી જગ્યા અને સુરક્ષિત સ્થળે જતા રહેવું જોઈએ જેમ કે વીજળીને થાંભલા જે ઇલેક્ટ્રિક વાયરો ના ઉપકરણથી આપણે દૂર રહેેવું જોઈએ જેનાથી આપને કરટ નહી લાગે. અને આપણા જીવનને નુકસાન નહી પહોંચે. એ માટે આપણે દૂર રહેવું જોઈએ. પૂર પૂર જયારે બધું પૂરું થાય પછી આપણે સુરક્ષિત આપણા ઘરે પાછા ફરી જવું જોઈએ. અને ઉકાળેલું જે પાણી હોય એ જ પીવું જોઈએ આપણા શરીર માંથી તન તંદુરસ્તી બની રહે છે. છે એના માટે આપણે આ ખાસ અગત્યનું ધ્યાન રાખવો જરૂરી છે અને જે ખુલ્લો ખોરાક હોય છે. એક ખુલ્લો ખોરાક ખાઓ નહીં. અને ગરમ ખોરાક ખાવો જોઈએ જેનાથી આપણા શરીર ના અંદર નુકસાન ના પહોંચી શકે. અને આપણા શરીર તંદુરસ્ત રહી શકે જે શરીર તંદુરસ્ત રહે તો જ આપણે કોઈ પણ કાર્ય કે કોઈ પણ ચીજ વસ્તુ કે કઈ કામ કરી શકીએ જો આપણું શરીર જ સારું નહી હોય તંદુરસ્ત નહી હોય તો પછી આપણે કોઈ બી કાર્ય કરવામાં ઈચ્છા નહિ થાય ઈચ્છા નહિ થાય. અને કામ કરવાને આસ થઇ આવે. એટલા માટે આપણે હંમેશા શરીરને ચોખ્ખો રાખ શખવા માટે ઉકળેલું પાણી પીવું જોઈએ અને અને ખા ગરમા ગરમ ખાવાનું ખાવું જોઈએ આપત્તિ સમય સમયે આપણે આ ખાસ આગળ અગત્યની બાબત જાણવી જોઈએ
હા મિત્રો આપને સ્વચ્છ રાખવા માટે ઉપયોગ શરીરનો ઉપયોગ ધ્યાન રાખવો જોઈએ જેથી કરીને આપણે ખોરાક વાસી ખોરાક ના ખાવો જોઈએ તમારી વાત સાચી છે મિત્ર આપણે આપડ પૂર પૂરનું પૂર વધારે આવવાથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે વાહન વ્યવહાર નો ઉપયોગ કરવો જોઈએ નહી જેથી કારણે આપણે ઘરમાં રહેવું જોઈએ આપનું શરીર નું સ્વચ્છ રાખવું જોઈએ આપણે વધારે વરસાદના કારણે હોવાથી આપણે વરસાદ બહાર નીકળવો નહી જોઈએ એક અને તેથી આપણે શરીરનું સ્વસ્થ રહે રહેે છે આપણે વરસાદમાં વધારે ભી ભીનાવ ન જોઈએ જેથી કારણે આપણા શરીર ન સ્વસ્થ રહે છે વધારે વરસાદ ના કારણે પાક પાક બધું ધોવાઈ જાય છે જેથી કારણે જેથી કરી જેથી કરીને આપને બાંધવને એ ખોલી દેવામાં આવે છે જેથી કારણે પૂર આવવાની સમસ્યા ઓછી રહી છે અને તેમને આપણે આપને પૂર વિશે કઈ જાણવું છે મિત્રો
હા મિત્ર
પૂર એક કુદરતી છે જેથી કરીને ક્યારે બી પૂર આવી શકે છે ભારે વરસાદને કારણે પૂર આવવાની શક્યતા વધારી રહી છે આજના જમાનામાં ટેકનોલોજી ના કારણથી આપને અગ અગાઉથી માહિતી મેળવી શકાય છેી જેીથી કરીને આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ અને તેથી આપણે બીજા સ્થળે જવાનું ન જોઈએ આપને કંઈક મિત્ર પૂર વિશે કવું છે
હા મિત્ર જયારે પૂર આવે ત્યારે આપણે એવી જગ્યાએ જતું રહેવું જોઈએ જે જે ઉચ્ચા સ્તડે હોય જે જે જ્યાં સુધી પાણી પહોંચી નહી શકે એનાથી આપણે આપનો જીવ અને આપણા પરિવાર નો જીવ જોખમ આપણે બચાવી શકીએ એ માટે આપણે પૂરના સંદર્ભના પેલા જ આપણે એક ઉંચા વિસ્તારમાં નીકળી જવું જોઈએ જો આપણું જીવન તો આપણું જીવન સારું હોય તો પછી આપણા પરિવારને પણ આપણે સારી રીતે સાચવી શકીએ. અને બીજા જે લોકો ફસાયેલા હોય એ લોકોને આપણે મદદ પણ કરી શકીએ એ માટે ને જે પૂર્ના અગાઉ માહિતી મળે છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ. એ કરવાથી આપણે સારી એવી તકનીકીથી‌ બચી શકીએ છીએ. તમને કઈ કેવું છે મિત્ર?
હા મિત્ર આપણે પૂર વિશે આજે આજનો ટોપિક આપને પૂર વિશે હતો.
હા મિત્ર માહિતી આપવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને મને સાંભળવા માટે પણ તમને તમારા ખુબ ખુબ આભાર